હા કેમ છો?
અચ્છા હા તમે કેમ છો?
મજામાં તો આજે મને એવું લાગે છે કે આપણે લગ્ન પ્રસંગ વિશે વાત કરવી જોઈએ.
હા
તો મને તો એવું લાગે છે કે લગ્ન પ્રસંગ એટલે કે બહુ મોટી આપડે કય ને કે હ લગન પ્રસંગ એટલે ખુબ જ ધામધૂમ થી આમ ઉજવામાં આવે છે. પરંતુ મારા મદદ એ છે કે લગ્ન પ્રસંગ એટલે મારા માટે તો ધામધૂમ નહી જ કારણ કે લગ્ન પ્રસંગ એ મને તો એટલુ બધું ખાસ પેલું નથી પરંતુ આજે સમાજ સમાજને લગવા માટે ખુબ જ છે ને કે અ સારો પ્રસંગ છે, તમાર શું માનવું છે?
મારું તો માનવું એ છે કે આપડા જયારે લગ્ન પ્રસંગ હોય ને તો એવું હોય કે એક પરંપરા છે, એક એવું એક કસ્ટમ છે, કે જ્યારે એ ક છોકરા અને છોકરી નો લગન થાય તો એ એમ કેવાય ને કે બીજું જન્મ થયું છે. એ છોકરીનું જેમકે એ પેલા હમ કોઈની બેન હતી કોઈની બેટી હતી તો પછી કોઈની વાઈફ બની ને કોઈની વઉ બની તો એ તો મારા મારા અ હિસાબથી એ બહુ સારું ચીજ છે કે તમે એક બીજું જે તમારી સાથે એક જે રિસતા હોય એ બીજા રિસ્તામાં તમે એ પ્રવેશ કરો તો તમારા સાથે જે પણ લોકો જોડાયેલા હોય એ પણ તમારી સાથે એ જે અ એનું જે અ એ શું કેહેવાય રિસ્તા હોય ને એ તમારી સાથે વધે તમે કેવી રીતે અ લો કો સાથે વાત કરશો કેવી રીતે એના સાથે રહેશો. એ બધું જે હોય તો એ તમને ખબર પડશે. તો મને તો એવું લાગે છે કે લગ્ન પ્રસંગ એ બહુ સારી રીત છે. તમે હજુ શું શું વિચારો છો?
હા બિલકુલ સાચી વાત છે લગ્ન પ્રસંગ એક શુભ કેહેવાય ને કે શુભ દિવસ કે મતલબ શુભ અવસર કેવાય છે, એ કે એમા લગ્ન પ્રસંગ જેમ કે અમારા માટેથે એવુ ચાલે છે, કે સાત દિવસ મતલબ સાત દિવસમાં લગ્ન પ્રસંગ થઈ જાય છે. એ પેલા તો કેવાય કે અજમેન્ટ થાય છે. મતલ એને અમારી ભાષામાં ચલો એમ કહેવામાં આવે છે, એ કરવામાં આવે છે, પછી લગભગ ત્રણ દિવસની હળદ લગવાવામાં આવે છે. જેને અમારી ભાષામાં પીઠી એમ કહેવામાં આવે છે. એ ત્રણ દિવસ ઉગાવી ને ચોથા દિવસે એ મંડપ રાખવામાં આવે છે. મંડપમાં કેવાય કે આ બધા રિક્ષદારો આવે છે, અને જમવાનું બનાવામાં આવે છે, બધા શખ બેસીને જવા પછી જે આવે છે. ખુબ જ આનંદ કરવામાં આવે છે, અને છઠ્ઠા છઠ્ઠા દિવસ હ પેલું કેવાય ને કે મેરેજ મલબ જાન આવે છે, અમારે અહિયાં એવું એવું કેવામાં આવે છે. એ દ એ દિવસે એમના લગ્ન થઈ જાય છે, અને બીજા દિવસ શીખને ન મતલબ પાર્ટી ટાઈપ હોય છે, જેને અમારી ભાષામાં માંડવ કહેવામાં આવે છે. તો એ રીતે લગ્ન પ્રસંગ અમારામાં તો થાય છે, તમારામાં કેવી રીતે લગ્ન પ્ર પસંદ થાય છે.
હા અમારામાં પણ એવું જ થાય છે, પેલા તો આપડે અ એજ રિંગ સેરોમની અમારામાં રિંગ સેરોમની એને કય અ એંગેજમેન્ટને ને પછી એ દિવસે અમારા ત્યાં પણ એ દિવસે એવું થાય ને કે અમારા ત્યા અ અમારી ભાષામાં તિલક ચુમાવન એને કહીએ જેમ કે છોકરાઓને આપડે અ તિલક ચુમાવી જેમ કે ફળ હોય એવા એને કપડા અ ને પછી બધું એને સામગ સા સા ટ્રિમને આપવામાં આવે જે છોકરાઓને બધું એને ચુમાવવામાં એમ અમારી ભાષામા એને ચુમાવવાનુ કે તો એ બધું થાય ને પછી એકબીજાને રિંગ ફાયર આવે પછી, ત્યારે એંગેજમેન્ટ થઈ જાય ને પછી જેમ કે તમે કીધા કે અમારી ત્યા પણ બે ત્રણ દિવસ હળદી લગાવે અને પછી અ એમાં જ હળદી લગાવે અને પછી મહેંદી હોય સંગીત હોય. ને પછી ચૌ ચૌદ દિવસે કે ચૌદ દિવસે અમારી ત્યાં પણ શાદી થઈ જાય. ને પછી અમારી ત્યાં એક દિવસ અ પછી એમને અમ અમારી ત્યા તો એમને મ દેખાય એવી રીતે કેહેવાય તો પછી એ મોદી ખાઈ થાય ને એના બાદ પગફેરામાં છોકરા અને છોકરીઓ જયારે. સાસરે જતા હોય ને તો પછી એના ભાઈ આવે લેવા હાજુર પગફેરા માટે અને પછી બનેને લઈ ને એ પોતાના પીહર જાય. એવી રીતે થાય અમારા ત્યાં. તો તો મારી મારી નજરમાં એ બધી જે અ. ફંક્શન છે ને એ બહુ સારી રીતે ઉજવવામાં આવે છે ને મજા પણ આવે છે એમાં. તો તમે કોઈક શાદી માં ગયા છો કે.
હ હું ઘણા બધા લગ્નનો ગયા છું. અને હવે તો મને એમું લાગે છે કે. આજની જનરેશનમાં કેવું કે. મોસ્ટ ઓફલી આજે બધા એ લવ મેરેજ જ કરવા છે અને. લવ મેરેજ કેમ કે એકબીજા ના વ્યક્તિ સમજી શકે સરળતાથી એટલે. બધા આજે લવ મેરેજ અને પોતાના માતા પિતાના વિરુદ્ધ જાય છે. જેથી કરીને લગ્ન પ્રસંગ જેવા આપણે સુપ્રસંગ હવે ધીરે ધીરે ઓછા થવા લાગ્યા છે પણ કે જોવાઈએ. તો કોટ મેરેજ થઇએ. પછી ઘણા ખરા તો મંદિર માં પણ લગ્ન કરી આવે છે. તો આપડા પેલા કે સુપ્રસંગ એ બધા જે. લગ્ન પ્રસંગ જે શું પ્રસંગ થતા જ નથી. આજે ખુબ જ ઘટી ગયા છે એવું માર તો માનવું છે તમારું શું માનવું છે.
હા એ. એ વાત તો તમે સાચો કીધું કે અત્યારેના જે જનરેશન છે જે લોકો છે. એ સ એ એવી રીતે વિચારે ને કે જો મારા મમ્મી પપ્પા અ જે અમને. વ અ ખ સાથે લગ્ન કરાવે તો એ મારા માટે સારું નથી. હું જે છોકરી કે છોકરાઓ સાથે લગ્ન કરું એ મારા માટે સારું છે પણ એવું કઈક નથી તમારી જે સોચ હોય ને. એ તમે સારું રાખશો ને તો તમને કોઈ પણ તમારા મમ્મી પ પપ્પા શોધે કે તમે શોજો. શોધો જયારે તમારું સોચ ને એ બધું સારું હોય ને તો તમને કોઈ તકલીફ ના હોય તમારે તમારા મમ્મી પપ્પા પણ તમારે તમારી લીધે જે એ છોકરી કે છોકરાઓ શોધે છે ને એ પણ સારા સારા હોય જયારે તમે સારી રીતે એના સાથે વાત કરશો સમજશો તો મને તો એવું લાગે છે કે. કે એ બધું સારું હોય મારા નજરમાં તો એવા છે કેમ કે. અત્યારે મા મારા મારે મારી સાથે પણ એવું જ છે કે મારા મમ્મી પપ્પા એ મારા માટે ટે છોકરો. અ શોધ્યા હતા અને પછી એ તો મારા માટે સારું છે કેમ કે એ મને સમજે ને મેં હું એને સમજું તો અમારા બંને બંને માટે ટે તો. અ એક વિચાર છે ને એ અમે બંને એક સરખા રાખીએ કેમ કે થોડુંક એવું હોય ને કે જ જયારે તમે કોઈને સમજો ને ને. તો તમને પણ કોઈક સામને વાળા વ્યક્તિ જે હોય એ તમને સમજવા નથી. નથી માંગતા તો મને એવું લાગે છે કે તમને સમજવું જોઈએ કે એ શું કેય છે. કે તમે શું વિચારો છો એ બંનયો જયારે આપણા બંનયો નેચરને અ વિચારો મળે ને તો મને લાગે કે સારી રીત. છે.
હા બિલકુલ સાચી વાત અને જે લગ્ન પ્રસંગ છે એ કેવ બધા હિન્દુ ધર્મ માટે એકદમ શુભ માનવામાં આવે. કેમ કે પહેલાના જમાનામાં કેવું કે અ પત્ની હોવું એમ ખુબ સાચ અ અ કહી ને કે સારી વાત એમ. અને જયારે પતિનું અવસાન થતું તે સમય પર ત્યારે પતિ અ પત્ની પણ સાથે જ સળગી જતા હતા એવું આપણા હિન્દુ ધર્મમાં હ તુ આગળ એટલે જે અ જે સાથ પહેલાથી નિભાવ્યો હોય તે અંત સુધી સાથ જોતો હતો. એવો પ્રસંગ મતલબ એ એવું કહેવા માંગે છે કે જો આપડે કોઈ એક વ્યક્તિને જો પ્રેમ કર્યો હોય પેલેથી તો આપડે એક જ વ્યક્તિને કરવું જોઈએ છેલ્લે સુધી એવું આપડો લગ્ન પ્રસંગ કેવા માં કે છે એવું મને તો લાગે છે તમારૂ શું માનવું છે.
હા તમે એ વાત તો સાચું કીધું કે પહેલે આપણા જે જનરેશન હતા એમાં સતી પ્રથા ખૂબ જ પ્રચલિત હતું કે જ્યારે તમારા પતિ કોઈ પણ કારન તલ અ કોઈ પણ કારણવર્શ હોય ને કે મૃત્યુ પામી જાય તો એના સાથે જ એની જે બૈડી હોય એ પણ અ સતી પ્રથામાં બેસી જતી હતી અને એના સાથે જ મૃત્યુ એ પણ પામી જતી હતી. પણ અત્યારે શું છે કે જેવ એ જેવી રીતે જનરે શન આગે વધી રહ્યો છે ને તો એવું હોય ને કે કોઈના પતિ કોઈ પણ કારણવસ એનું મૃત્યુ થઈ જાય તો પછી એને અ પાછા લગન કરાવવામાં આવે છે. જેમ કે અત્યારેના જનરેશન એવા છે જે અ સારી રીતે એને સમજે ને તો એ પછી બીજા સાથે કોઈના સાથે પણ એને લગન કરાવવામાં આવે છે મને તો એવું લાગ્યું કે એ સારી પ્રથા છે કેમ કે અ એ જે છોકરી છે એને તો બધું જ લાઈફ જ એવું હોય ને કે ડિસ્ટ્રોય થઈ જાય કે એના પતિ નથી તો કોઈ એના સાથે રેવા નથી માંગ તા ને પછી એના જે ફેમિલી મેમ્બર હોય ને એ પણ એના સાથે એવા દુર વ્યવહાર કરે ને કે તમે સોચો તો તમને લાગશે કે આ શું કરી રહ્યા છે. તો મને એવું લાગે છે કે એ રીત સારી છે કે તમને બીજા સાથે લગ્ન કરાવવામાં આવે છે મને તો એ સારી રીત લાગે છે તમને કેવી લાગે છે આ રીત.
હા તમારી વાત બિલકુલ સારી છે કે પાછા લગન કરાવી દેવા જોઈએ. જેમથી તેવો ને શું કે એકલું એકલું નહી લાગે. તો મને લગ્ન પ્રસંગ ની વાત કરીને તમારા જોડે ખુબ જ આનંદ થ્યો. તો આવી જ રીતે આપણે નવા નવા ટોપિક પર આગળ પર વાત કરતા રહીશું.
હા તમારું પર ખુબ ખુબ આભાર.